હલ્ો
હલોો
હા નમસ્કાર
હા કેમ છો
રાજામાં બસ મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે ને બરાબર
હા હા ઊંચા અવાજે બોલજો એટલે સમભળાય જ છે
હા તો આજે આપણે થોડીક પુસ્તકો વિશે વાત કરીએ
હા હા પુસ્તકો વિશે વાત કરીએ અને જાણીએ પુસ્તકોમાં અને ગ્રંથોમાં શું શું સમાયેલું છે
હા ખૂબ જ સરસ વિષય છે આ અને પુસ્તકો જે છે એ જ્ઞાનનું ખજાનું કહેવામાં આવે છે બરાબર કીધું ને મેં
હા હા
હા લોકો પુસ્તકો કેમ વાંચતા હોય છે
હા હા એમાંથી નવી માહિતી મેળવવા ઈછે જ્ઞાનનો વધારો થાય છે અને કોઈક કોક જણાને એમાંથી સરસ સરસ એવા વાક્ય હોય છે તો આપણને મનોરંજન પણ મળે છે
હા તમારી વાત એકદમ સાચી છે કેમકે ઘણા એવી બુક શું એ છે કે જેની અંદર જે છે મનોરંજન માટેની વાર્તાઓ લખેલી હોય છે ઘણામાં શોર્ટ એવી સ્ટોરી લખેલી હોય છે ઘણામાં એવી પોયમ લખેલી હોય છે જોક્સ લખેલા હોય છે ઉખાણા હોય છે તો આ બધા વસ્તુઓ જે છે એ આપણનું મનોરંજન પૂરું પાડતું હોય છે બરાબર ને
બરાબર છે પેલા તમે વિચારો હોય તો આપડે પેલા પેલા ધોરણમાં કેવી સરસ સરસ મજાની કવિતાઓ આવતી યાદ હોય તો કવ કે નાની મારી આ કે જુએ કાક કાક એ તો કેવી મજાની વાત છે આવ્યું યાદ
હા આ વાત પણ મને અત્યાર સુધી યાદ છે અને ઘણા લોકો જે છે પુસ્તકો ઘણી બધી પ્રકારના હોય છે કે જેવા કે જે વાસ વાર્તાનાં પુસ્તકો અલગ હોય છે નવલકથાઓ અલગ અલગ હોય છે વિજ્ઞાનનાં પુસ્તકો અલગ હોય છે ઇતિહાસના હોય છે જીવનચરિત્રો આધારિત હોય છે અને શૈક્ષણિક પુસ્તકો તો હોય જ છે એટલે ઘણાં પુસ્તકો છે એટલે ખાલી પુસ્તક જ નહીં પણ ઘણી બધી પ્રકારની અંદર માહિતી એમાં રહેલી હોય છે એટલે ઘણા બધા પ્રકારના પુસ્તકો રહેલા હોય છે
હા હા એમાં ઘણાય બધા પ્રકારની કોઈ પણ લેખક કે કવિ થઈ ગયા હોય તો એના જીવનના ચરિત્રો હોય છે એનો ઈતિહાસ હોય છે પહેલે થી છેલ્લે હુધીનો એટલે આપણને વાંચવાનું ખૂબ જ ગમે છે એમાંથી આપણી વિચાર શક્તિ વધે છે સરસ મજાની બધા જે જે પેલા વર્ષો પેલા બોયલા હોય એવી ભાષા અને સમજણ શક્તિ પણ વધે છે આપડી
અને આ પુસ્તક વાંચવાની ટેવ કેમ મહત્વની વધારે હોય છે એ તમે મને જણાવશો
હા પુસ્તકો અને ગ્રંથો આપણેે ખાલી મુખે એના સ્ત્રોત જ નથીઈ હોતા પણ એક પુસ્તકાલયનું એવું મહત્વ શું છે
પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ હોય છે લોકો ત્યાં જઈને આરામથી મન એકગ્ર કરીને વાંચી શકે છે એટલે પુસ્તકાલયનું મહત્ત્વ વધારે હોય છે પુસ્તકાલયને આપણે બીજી છે લાઇબ્રેરી તરીકે પણ ઓળખતા હોય છે લાઇબ્રેરી એટલે એવું નથી કે આપણે ભણવાને લગતાં જ પુસ્તકો ત્યાં વાંચવા જવું જોઈએ લાઇબ્રેરીમાં ઘણા બધા પ્રકારના મો મોટી ઉંમરના લોકો પણ આવતા હોય છે કે જેમને એમાં રસ હોય છે પુસ્તકો વાંચવામાં તો એ બધા લોકો પણ આવતા હોય છે અને બધા પોત પોતાના મનગમતા પુસ્તકો ત્યાં વાંચતા હોય છે એવું જ નહીં કે નકરા ભણવા માટે વિદ્યાર્થીઓ જ પુસ્તકાલયમાં વાંચવા આવતા હોય છે એવી એવું નથી હોતું બરાબર બને
બરાબર છે ત્યાં ભણ હોય એ લોકો જ નથી આવતા બરાબર છે સાચું તમે કીધું કે ત્યાં મોટી ઉંમરના પણ એ લોકો આવતા હોય છે અને તેમનું માઈન્ડ ફ્રેશ કરતા હોય છે પુસ્તકો વાંચીને કોઈનો ઇતિહાસ વાંચીને સરસ મજાનું એવો યાદ રાખતા હોય છે
હા તો પુસ્તક અને ઇન્ટરનેટ આ બંને વચ્ચે પણ ઘણો બધો તફાવત હોય છે ઇન્ટરનેટ ઝડપથી આપણને માહિતી આપી દે અત્યારે ઇન્ટરનેટનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે એમ પુસ્તકો વાંચવાનું પ્રમાણ એટલું જ ઘટતું જાય છે કેમકે લોકો જે પહેલાંના સમયમાં કેવું હતું કે ઇન્ટરનેટ નોતુ તો લોકો કોઈ પણણ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે પુસ્તકો વાંચતા હતા અને ત્યાર પછી ઘણા પુસ્તકો વાંચ્યા પછી એનો જવાબ મળતો હતો અત્યારે શું છે કે ઇન્ટરનેટનું પ્રમાણ વધતું જાય છે જેના કારણે ઇન્ટરનેટમાં બસ ખાલી સર્ચ કરીએ ખાલી એટલું જ આપણે કરીએ કે લોકપ્રિય તહેવાર કયો છે લોકપ્રિય પ્રાણી કયું છે તો તરત જ એનો આન્સર જે છે એ મળી જાય છે ભારતનાં વડાપ્રધાન કઈ છે કયા દેશનાં વડાપ્રધાન કોણ છે એ બધી માહિતી જે છે તરત જ આપણને સોશિયલ મીડિયા ટેકનોલોજી દ્વારા મળી રહે છે એટલા માટે આપણે પુ પુતકો જે છે એનું વાંચન ઓછું કરી દીધું છે
હા હા બહ જ અગત્યની વાત કરી તમે તો એ કે વાંચવાની અત્યારે બહુ જ કોઈ પણ વ્યક્તિ વાંચવા તૈયાર જ નથી દસ દસ પાના વાંચતા પેલા એક જ પોઈન્ટ ઉપર આપણે ગોતવા માટે ક્યારેક ક્યારેક તો પચાસ પચાસ પેજ વાંચતા ત્યાર પછી આપણને એ પોઈન્ટ નો જવાબ મળતો હતો પણ અત્યારે ઈન્ટરનેટ આવતા આપડે પાંચ મિનિટમાં ગૂગલ પર સર્ચ કરી અને એનો આન્સર મેળવી લઈ છે એટલે વાંચવાની બરાબર તમે કહ્યું કે વાંચવાનું બહુ જ ઓછું થઈ ગયું છે
હા અને બીજી વસ્તુ એ પણ મને દેખાય છે કે ઘણા લોકો જે છે એ મુસાફરી કરતા હોય છે એક ગામથી બીજે ગામ તરફ તો ત્યારે પણ ઘણા લોકોની એવી ક હોય છે કે તે પુસ્તકો વાંચતાં વાંચતાં મુસાફરી કરતા હોય છે પણ અત્યારના લોકો શું છે કે ફોન હાથમાં હોય એટલે ટેકનોલોજીનો યુઝ કરતા હોય છે અથવા તો રીલસ ક્રોલ કરતા હોય છે કોઈ યુટ્યુબ ઉપર શોર્ટ્સ જોતા હોય છે વિડીયો જોતા હોય છે તો તેઓ તો પણ પુસ્તકો વાંચવાનું જે છે એ ઘણું ખરું ઓછું થઈ ગયું છે આ એક પોઈન્ટ પણ મને યાદ આવી ગયું
હા હા રાઈટ કર્યો પોઈન્ટ બહુ જ મજાનો છે કારણ કે બધા મુસાફરી કરતા કરતા પેલા આપડે એક્ઝામ હોય તો પરીક્ષા આપવા પેલા આપણે એક ગામથી બીજે ગામ એક્ઝામ માટે જતા હતા ગામ્ય વિતાર વાળા તો એ લોકો જે વિષયનું પેપર હોય તો એ વિષયનું વાંચન કરતા જતા હોય છે કે જ્યારે પેપરની શરૂઆત થાય ત્યાં સુધી ટ્રાવેલિંગમાં એ લોકો વાંચતા હોય છે પણ અત્યારે તો મોબાઈલને ટેકનોલોજી આવી ગઈ એટલે મોબાઈલમાંથી જ સર્ચ કરીને બધું જોતા જતા હોય છે અને વાંચતા વાંચવાનું હાવ ઓછું થઈ ગયું છે
હા અને બીજી વસ્તુ એ છે કે વાર્તાના પુસ્તકો ઘણા લોકોને વધારે કેમ ગમતા હોય છે બીજા પુસ્તકો કરતાં
હા હા વાર્તા અત્યારે જોકે અત્યારે આ મહિનો ચાલી રહ્યો છે તેને પુરુષોત્તમ માસ કેહેવાય એટલે વાર્તાના પુસ્તકો આપણને ખુબ જ લોકપ્રિય હોય છે કારણ કે અત્યારે ત્રીસે ત્રીસ દિવસની વાર્તાઓ આ પુરુષોત્તમ માસમાં અલગ અલગ હોય છે આ મહિનામાં વાંચન પુસ્તકોનું સારું થયું છે કારણ કે ઠેર ઠેર ગૌરીઓનું પૂજન થયું છે પુરુષોત્તમ મહારાજ બેસાયેલા છે એટલે બધી વાર્તાઓ થઈ રહી છે
હા અને પુસ્તકો જે છે એમાં વિજ્ઞાનનાં પુસ્તકો જે હોય છે એ આપણને શું શીખવતા હોય છે કે કેટલી કેટલી નવી શોધો થતી હોય છે એના સિદ્ધાંતો કયા છે ટેકનોલોજી વિશે માહિતી આપતા હોય છે એટલે વિજ્ઞાનના પુસ્તકો જે છે એ આપણને ઘણું બધું શીખવતા હોય છે તો તમે મને એ જણાવું છો કે ઇતિહાસનાં પુસ્તકો જે છે એ આપણને શું શીખવે છે
હા હા ઇતિહાસ આપણને ભૂતકાળ હોય ભૂતકાળની ઘટનાઓ અને પેલાની સંસ્કૃતિ વિશે જણાવે છે કે જો પેલા રાજા રાજાશાહી નું રાજ હતું હે તો કોઈ તલવારું છે એમાં આવું ઉણ હોય કે હોશિયાર હોય એ રાજા વિશે બધી ઇતિહાસમાં આવતું કે રાજા વિશે ન બધી કે આ દેશથી આ દેશમાં એ લોકો રાજ કરતા હોય અને યુદ્ધ ચાલતા હોય જેમ કે અત્યારે આપડે કેમ યુદ્ધ ચાલુ છે એવી રીતની એટલે ઐતિહાસિક ખૂબ જ મહત્વ હતું કારણ કે ભૂતકાળની ઘટનાઓ અને સંસ્કૃતિ ખૂબ જ એમાંથી ઇતિહાસ માંથી જાણવા મળે છે ઈતિહાસના પુસ્તકો વાંચી ત્યારે
બીજી વસ્તુ એ છે કે બીજાના જે જીવન ચરિત્રો જે છે એ વાંચવાથી પણ આપણને ઘણો લાભ થતો હોય છે બરાબર ને
હા હા
અને બીજા એવું છે કે નકરાા પુસ્તકો જેટલા જરૂરી નથી પણ અત્યારે જે છાપા ન્યૂઝપેપર જે આવે છે એ વાંચીને પણ આપણે આપણી બુદ્ધિ જે છે એને વિકસાવી શકીએ છીએ મનને શાંત કરી શકીએ છીએ અને ઘણી બધી પ્રકારનું જ્ઞાન પણ મેળવી શકીએ છીએ તો આજે આપણે ઘણી બધી વાત કરી અને આપણને એ પણ જાણવા મળ્યું કે પુસ્તકોનું આપણા જીવનમાં શું શું મહત્ત્વ હોય છે તો આ બદલ પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને મને પણ ઘણું શીખવા મળ્યું તો આભાર તમને
હા હા અમને પણ આ પુસ્તકો વિશે તમારી પાસેથી પણ અને ટેકનોલોજી વિશે મને તમારા પાસેથી પણ ઘણું જાણવા મળ્યું
હમ